હા મિત્ર, સારું છે. તમને સારું છે ને મિત્ર?
હા મિત્ર, મને સારું જ છે.
ઘણા દિવસ પછી ફોન કર્યો મિત્ર.
હા હવે શું કેવ મિત્ર, હવે સમય જ નથી જડતો તે ગામ માંથી ગામડામાં એવું કામ છે બો ખેતીનું કામ, પછી બીજું બધું કામ, આ બધું કામ જ છે.
હા મિત્ર, તે તમારી વાત સાચી છે. શહેરની જીવનમાં બહુ કામ છે, એ ગામડા જીવનમાં મિત્ર એજ વાત છે કે ગામડા અને શહેરના જીવનમાં શું સારું છે મિત્ર, તમને કશું ખબર?
મિત્ર એ બંને જુદી જુદી રીતે આપણને સારું જ છે. ગામડામાં આપણને જુદી જુદી રીતે સારું છે. કારણકે ગામડામાં કોઈ પણ આપણને ખેતર માંથી, કોઈ પણ શાકભાજી એવું મળી રહે છે. અને આપણને ગામડામાં સારું એવું જીવન જીવ જીવવા માટે રહે છે. અને શહેરમાં એનું પણ અલગજ કઈ જીવન માટે અલગ સેવા મળતી હોય છે. કેમકે શહેરમાં આપણને બધી જરૂરિયાત ની વસ્તુઓ મળી રહેતી હોય છે. જે આપણને જીવનમાં ઉપયોગી બને છે. જેથી શહેર અને ગામનું કે અલગ અલગ જેવું છે. બીજા તું કઈ જણાવીશ મને?
હા મિત્ર, તારી વાત સાચી છે કે ગામડામાં કેવું હોય છે, બધી વસ્તુ મળી રહી છે પરંતુ અમુક વસ્તુ નહી મળતી. અમુક ફેસિલિટી હોસ્પિટલ જેવી અમુક વસતું તેઓ જે જીવનની જરૂરિયાતી વસ્તુ હોય છે તે વસ્તુ મળી નહીં રહેતી. જો આપડે અચાનક કોઈ દવાખાનામાં જવાનું હોય છે, મોટા મોટા દવાખાના શહેર માં જ હોય છે. અને શહેરમાં જવા માટે ખુબ સમય લાગે છે, જેથી અમુક લોકોને મૃત્યુ પણ થઈ શકે છે. જેથી અમુક વસ અમુક વ્યક્તિઓ શહેરમાં રહેવાનું પસંદ કરે છે. તેમને બધી સુવિધાઓ મળી રેહ છે. પરંતુ મને શહેરમાં ગમતું નથી. શહેરમાં શું છે, કચરો અમુક વાર બો થાય છે. ગંદકી બહુ છે, પ્રદુષણ બહુ છે અને ઘોઘાટ વાળા વિસ્તારમાં રહેનું થાય છે. તને કયું વિસ્તાર ગમે છે, ગામડું કે શહેર?
હા મિત્ર, મને પણ ગામમાં જ રહેવાનું ગમે છે, કેમ કે શહેરમાં તો તું એ કીધું તેમ, આ ઘોઘાટ વાળું, કચરા વાળું, ગમે તેવું આ બધુંને ગીચ ગીચ એકદમ શરીરમાં ગીચ વાળું લાગે છે, જેથી ખુલ્લામાં રહેવાનું આપણે પસંદ રે હોય છે. ગામડામાં એકદમ ખુલ્લુ હોય છે. તમે ત્યાં જઓ ત્યાં આખ ખુલ્લું ને મેદાન હોય છે. ગામડાઓમાં જંગલો હોય છે, એ જંગલોમાં આપણને આવે છે, જુદી જુદી વસ્તુઓ મળે છે, હો શ મજા નથી આવેતી આપણે ગામડામાં મજા આવે છે, કેમ કે, ગામડા નાનપણથી ગામડામાં રહેલા હોય છે, જેથી આપણે ગામડામાં રહેવાનું વધારે ગમે છે. અને શહેર કરતા ગામડામાં એવો આપણો સારો. હવે લાગે છે, કેમ કે. ગામડામાં સારું એવું વાતાવરણ હોય છે, શુદ્ધ હવા સ્વચ્છ. પાણી આવું બધું આપણને ગામડામાં જ મળી રહે છે, જે શહેરમાં મળતું નથી. કેમ કે શહેર.
હા
અને ખુબ ગંદુ લાગે છે. અને શહેરમાં સારું એ પાણી પણ નથી મળતું પીવાલાયક, અને ખરાબ પાણી હોય છે, અને ગમે ત્યાં પાણી નીકળ તું હોય છે, જે ખરાબ હોય છે, મિત્રો તું કઈ જણાવીશ મને બીજું!
હા, મિત્રો તારી વાત સાચી છે, કે પરંતુ અમુક જે અમુકવાર એવું. થાય છે, કે ગામડામાં અમુક સુવિધા મળતી નથી‌. જેના લીધે આપણે ઘેર ઘેર જવા પડે છે, અને જેથી આપણે આપણાથી. તે વસ્તુ મળતી નથી, તેના માટે આપણે શહેરે જવા પડે છે‌. પરંતુ રહેણી કે માટે ગામડા જેવું જગ્યા નહીં. સ્વચ્છ સ્વચ્છ વાતાવરણ પ્રદુષિતના હોય. સ્વચ્છ પાણી પીવાનું મળે, જગ્યા ભરપૂર મળે અને ઘોંઘાટી નથી. લોકોતા ખેતી કરીને શાંતિથી જીવે છે, પરંતુ શહેરમાં લો કો દોડધામ કરી કરી પોતાનું જીવન કાઢ નાખે છે, શીખું છું, કહીશ.
હા, મિત્ર તું એ કીધું એમ કે શહેરમાં આપણને સારી એવી સુવિધા મળે છે. હા મિત્રો આપણને સુવિધા જુદી જુદી મળે, કોઈ પણ વસ્તુ આપણને જોઈતી હોય. તો આપણે શહેરમાં જ દોડવું પડે છે, કેમ કે, ગામડામાં આવી વસ્તુઓ મળી રહેતી નથી. જેથી આપણને શહેરમાં દોડવું પડે છે, કોઈપણ જરૂરી વસ્તી વસ્તુ હોયતો, આપને શહેરમાં જ મળે છે. અને સારી એવી દવાખાનીની સુવિધાઓ, પણ આપણને શહેરમાં જ મળતી હોય છે, જેથી કોઈપણ બીમાર પડે તો આપણને શહેરમાં જ જવું પડતું હોય છે. જેથી આપણને એવું કરવું જોઈએ, કે આપણા ગામડાઓમાં પણ સારા એવા દવા ખાના મોટા ખુલે અને લોકો બીમાર પડે તો શહેરમાં નહીં પરંતુ આપણા ગામમાં જ. એ લોકો ન સારવાર થાય જેથી એ લોકોને કઈ પણ, વધારે નુકસાન ના થાય કે વધારે પૈસા પણના ખર્ચાય. અને શહેરમાં જવાથી. એ લોકોના પૈસા પણ વધુ ખર્ચાતા હોય અને ગામડા માં પૈસા ઓછા ખર્ચાતા હોય. તો મિત્રો બીજું કંઈક તું જણાવીશ શહેર અને ગામ વચ્ચે!
હા મિત્રો તારી કહ્યું એમ પરંતુ આવીને લોકો એ એવું જ કહી શકીએ છે, કે લોકો શહેરથી ભાગીને ગામડામાં જ આવતા જાય છે, જે લોકો નોકરી કરે છે.
હું
એ લોકો નોકરી પૂરા કરતા પોતાના ગામડામાં આવી જાયને અને ખેતી કારવાનુ ચાલુ કરીદે છે. અને તેઓ ત્યાં જ રહીને પોતાનું જ. જીવન કાઢતા હોય છે, અમુક લોકો માત્ર નોકરી માટે જ. શહેર તરફ જાય છે, અને ખેડૂત લોકો ખેતી કરીને જ પોતાનું જીવન કાઢે છે. મિત્ર તને શહેરની જીવન ગમે છે, કે ગામડા જીવન ગમે છે?
ગામડાનું જીવન ગમે ગમે છે, પણ કેટલાક લોકોની મજબૂરી એવી હોય કે એ લોકો એ શહેર જવું જ પડે છે. કેમ કે એ લોકો ન ખેતીમાં પણ નથી મન લાગતું એ લોકો મોટા મોટા પ્રમાણે અભ્યાસ કરેલો હોય છે જેથી એ લોકો ને એવી સુવિધા નથી મળતી કે ગામડામાં એ લોકો પૈસા કમાવી શકે છે. જેથી એ લોકો શહેરમાં જાય છે અને એ લોકો એ અભ્યાસ કરેલ હોય તે પ્રમાણે એ લોકો પોતાનું કાર્ય કરતા હોય અને તે પ્રમાણે એ લોકો પગાર લેતા હોય છે જેથી એ લોકો એ શહેરમાં જ રહેવું પડતું હોય છે. એ લોકો ગામડામાં રહી શકતા નથી જેથી એ લોકોને ખૂબ એવું લાગે છે કે આપડે પણ ગામડા રેહવું જોઈએ પણ ગામડામાં એવી સુવિધા નથી કે એ લોકો ગામડામાં કામ કરી શકે અને પૈસા કમાઈ શકે છે. જેથી એ લોકો શહેરમાં જાયને કામ કરે છે અને પૈસા કમાય છે. મિત્ર તું કઈ વધુ જણાવીશ
હા મિત્ર કહ્યું તેમ કે અમુક લોકોની મજબૂરી હોય છે કે જેમના પાસે પૈસા નથી એની ખેતી કરવા માટે જમીન નથી જેથી એ લોકો એ મજબૂત થઈને શહેરમાં આવવા પડે છે અને તેઓ શહેરમાં નોકરી કામ ધંધો કે નોકરી કરીને પોતાનું જીવન જરૂરિયાત કાઢતા હોય છે. પરંતુ અમુક સમય એવું થાય છે કે ચોમાસુમાં જે શહેરમાં જ્યારે ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી નીકળવા માટે જગ્યા નથી જેથી ગંદવાડ થાય છે અને અમુક ઘરોમાં પાણી ભરાઈ જવાથી બહુ ખુબ નુકસાન થાય છે. પરંતુ ગામડાઓમાં પાણી આવે આવવાથી કઈ ફરક પડતો નથી સાઈડ માંથી જે અમુક ડુંગર ઉપર ગામડા હોય છે અથવા ગામડાઓમાં પાણી ભરાતું જ નથી જેથી ગંધવાડ પણ નહી થતું અને પાણી સંગ્રહ થતું નથી. મિત્રો તું કશું કહીશ કે શહેરમાં રહેવાનું સારું છે કે ખરાબ તમારા નજરેથી શું છે
હા મિત્ર તું એ હમણાં જ કીધું કે શહેરમાં ઠેર ઠેર બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. હમણાં જ મેં બે દિવસ પહેલા શહેરમાં હતો ત્યારે આખું પાણીથી ભરાય ભરાઈને પાણીને નીકળવા માટે જગ્યા પણ નથી રેતી અને હા આખી જગ્યા પાણી ભરાઈ જતું હોય છે જેથી મને લાગે છે કે આપડે ગામ ડામાં જ સારું હોય છે ગામડામાં કોઈ જગ્યાએ પાણી ભરાતું નથી જો પાણી ભરાય તો ઉદરી જતુ હોય છે. જેથી આપણને એવું લાગે છે મને કે આપડે એ ગામડામાં જ સારું છે જીવન કોઈ પણ આપણને મુશ્કેલી નથી એવી ગામડામાં કે આવી કોઈ આપત્તિ જેવી નથી લાગતી મને તો મિત્રો તું કઈ જણાવીશું
હા મિત્ર તુંએ ક્યું એમ કે અમુક સમયમાં શહેરમાં એટલે અમુક વાર ગામડાઓમાં સારું હોય છે પરંતુ મિત્ર કશું બી કહી કઈ બી પણ કઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે શહેરે જવા પડે છે અને કઈ વસ્તુ મોટા ભાગે શહેર માં જ મળતી હોય છે આપણું ગામડું રહેવા માટે સારું છે. પરંતુ કઈ ધંધાધારી કે નોકરીઓ માટે શહેર જ આવવું પડે છે. એટલે બંને નજરે બને પોતાની જગ્યાએ બરાબર છે. જો રહેવા માટે ગામડું સારું છે. પરંતુ કમાવા માટે શહેરે જ આવવું પડે છે શું કેવું છે મિત્રો બરાબર ને
હા મિત્ર તમે કીધું તે બરાબર રહેવા માટે તો ગામડું જ સારું છે પણ આપણને ગામડા કરતા શહેરમાં સુવિધા વધારે મળે છે જેથી આપણને શહેર માં સારું એવું લાગે છે. કે બધી સુવિધા શહેર માં મળી રહે છે કોઈ પણ જાતની તકલીફ જેવી નથી મળતી તો આપણને શહેરમાં રહેવું પણ ગમે છે. એવું થાય છે પછી જો આપણે શહેરમાં જ રહીએ તો આપણને સારી એવી સુવિધા મળે છે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ વચ્ચે આવતું નથી. જય્યારે જોઈએ ત્યારે આપણે જ્યાં જવાનું ત્યાં જઈ શકીએ છીએ જે ખરીદવું હોય તે ખરીદી શકીએ છે જે જરૂરી હોય તે આપણે વસ્તુ લઈ શકીએ છીએ અને આપણું જીવન જીવી શકીએ છીએ. પરંતુ જો આપણે ગામ મડામાં હોઈએ ત્યારે આપણને કેટલીક વસ્તુઓ જરૂર હોય તો આપણે એ વસ્તુ લેવા માટે શહેરમાં જ દોડવું પડે છે. જેથી આપણને એ કેટલીક આપડો સમય ખો ખોટો ખર્ચાય છે. આપણા પૈસા પણ ખોટા ખર્ચા ચાય છે. અને આપણને આર્થિક રીતે પણ નુકસાન થય છે. જેથી આપણને કેટલીક વાર એવું લાગે છે કે આપણે ગામડામાં રહીએ કે શહેરમાં રહીએ જેથી આપણને સારું એવું ઘુસાવાય અને સારું આપણું જીવન થાય. જેથી અમુક લોકો શહેરમાં રહેવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો ગામડામાં રહેવાનું પસં સંદ કરે છે. મિત્ર તું જણાવીશ તું કઈ જગ્યાએ રહીશ?
મિત્ર મને ગામડામાં રહેવાનું સારું લાગશે. કારણ કે હાલના યુગમાં જે ગામડામાં બધી જ સુવિધા આપવામાં આવે છે. દવાખાનાથી લઈને, પોલીસ સ્ટેશનથી લઈને, બધું એકોએક વસ્તુ ગામડામાં મળી રહી છે. માત્ર નોકરી કરવા માટે શહેરમાં જવું પડે છે. અને અમુક લોકો રહી શનિ રવિવાર માટ ટે ગા પોતાના ઘરે ગામડામાં આવી જાય છે. જે લોકો શાંતિથી પોતાનો દિવસ કાઢે છે. હાલમાં બધા લોકો મુખ્યત્વે ગામડામાં રહેવાનું પસંદ કરે છે. ઘોઘાટમાં ન રહે. અને એ લોકો શહેરમાં ચોરી થાવાના પણ ખુબ શક્ય તા વધી રહી છે. લોકો ઘરે ઘર સા સારી રીતે સમતાળી મૂકે છે. અમુક જગ્યાએ શહેરમાં ચોરી ખૂબ વધી રહી છે. અને લૂટફાટ જેવી ઘણી બધી અમુક વસ્તુઓ થઈ રહી છે. જેથી લોકો પોતપોતાના ગામડે રહેવાનું પસંદ કરે છે. મિત્ર તું આનું શું કહીશ?
હા મિત્ર તમે કીધું તે સારું છે, સાચું જ છે. એવું થયા કરે છે શહેરમાં પણ, આપણે ગામડામાં રહેવાનું સારું છે. ચાલો મિત્ર તો પછી એકાદ દિવસે ફોન કરીશ હું પાછો.
હા મિત્ર ચલો.